હલો. શું તમને મારો અવાજ આવે
હા તમારો અવાજ આવી રહ્યો છે. શું તમને મારો અવાજ આવે દેછ?
અહ તમારો અવાજ મને આવી રહ્યો છે. તો હું આજે તમને જે અત્યારે સોશિયલ મીડિયા ખુબ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. તેના વિશે થોડી વાતો કરવા માંગુ છું. તો અત્યારે તમે જાણો જ છો કે સોશિયલ મીડિયા એ ખુબ ફાસ્ટથી તેમાં તરક્કી થઈ શકે એવું પ્લેટફોર્મ અત્યારે બની ચુક્યું છે. તો ત્યારે હું તેના વિશે વાત કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા દ્વારા આપણે ઘણા બધા પૈસાઓ કમાઈ શકીએ છીએ. અત્યારે તમે જોવા જાવ તો ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સર, જે બે થી ત્રણ હજાર ફોલોવર્સ હોય છે અને તેઓ પ્રમોશન કરીને ઘણા બધા એવા પૈસા કમાઈ રહ્યા છે. તો તેના વિશે થોડી તમને વાતો કરવા માંગુ છું. તો અત્યારે તમે જાણો છો કે સોશિયલ મીડિયા દ્વારા લોકો ઘણા એવા બધા પૈસા કમાઈ રહ્યા છે, અને તેઓ એક-એક પ્રમોશન એડ ના પાંચ થી છ હજાર રૂપિયા લેઈ છે, અને તેઓ દિવસના એવી ત્રણ થી ચાર એડો કરીને, દિવસના વીસ થી ત્રીસ હજાર રૂપિયા કમાઈ રહ્યા છે, તો આપણે અત્યારે જોવા જઈએ તો આપણા માટે એ ખૂબ જ સારું છે, અને આ આપણે એના દ્વારા ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ. તો તમારું શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે. તમે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, એવા
એક એવા એ અહ એપો છે જેના અંદર આપણે પણ પ સા કમાઈ એવું જ માનું છો કે આપણે પણ ધીરે-ધીરે લોગ છે, એવું આપણે પણ તાની લાઈફ નું જે પોતાનું લાઈફ નું જે ચાલતું છે એ બધું બતાવીને આપણે પણ થોડું ઘણું એવું બતાવીને પણ આપણે થોડું ઘણું પૈસા કમાઈ શકીએ છે. લોકો હમણાં વધારે પડતા, હમણે ની જનરેશન લોકો હમણાં લોકો વધારો વધારે પડતા યુટ્યુબમાં વધારે બ્લોગિંગ ને, જે આપના પોતાનું લાઈફ માં હું ચાલતું છે એ બધું બતાવીને પણ પૈસા કમાઈ રહ્યા છે. તમે જાણો જ છો કે જો સૌરવ જોશી સે એ પણ આ-આ પેલાના લ પેલા ધીરે-ધીરે વ્લોગ ચાલુ કરેલા હતા, આજે એટલો મોટો ઈન ક ક્રિએટર બની ગયો છે કે તે હમણાં થાર સે, ડિફેન્ડર સે એવી ન કારો છે, એન પર ઘણી બધી કારો નો કલેક્શન પણ છે, એનું પો પોતાનું ઘર-ઘર પણ છે, તે કરોડોમાં ઘર બનાવીને આજે તે જનરેટ કરીને એમનું પોતાની આવક કમાઈને પોતાનું જીવન ગુજારી રહ્યો છે. તો તમારે શું કેવું આ તમાર બાજુ કોઈ એવું યુટ્યુબર છે, કે કોઈ જે ઇન્સ્ટાગ્રામમાં એવું કોઈ રીલ બનાવતો છે?
હા અમારે અહિયાં ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સરો જેમ કે છે, હિરેન બ્લોગ્સ છે ને ઘણા બધા છે નાનાના વ્લોગરો છે જે દિનચર્યા પોતાની બતાવે છે, અને બતાવે એમાંથી ઈન્કમો મેળવી રહ્યા છે. તો આપણે જોવા જઈએ તો ઘણા બધા લોકો જે આવી બધી ઇન્કમો માંથી આપણે જો જઈએ તો આપણે પણ આવું કરીને પૈસા કમાઈ શકીએ. આપણે તેમાં તેવું કરવું વધારે નથી કરતા, તેઓ જે કંપનીઓ જાય છે, તેઓ જે કાર્ય કરી રહ્યા છે, તેજ બતાવીને તેઓ ઘણા બધા રૂપિયા બનાવી રહ્યા છે. અને અત્યારે તમે જેમ, યુટ્યુબ ની વાત કરી તો તેમાં ફક્ત વ્લોગ નહીં પરંતુ શોર્ટ વિડીયોઝ બનાવીને પણ તેઓ ઘણા એવા રૂપિયા કમાઈ રહ્યા છે. તો હું એજ કહેવા માંગુ છું કે આપણે શોર્ટ વિડીયો બનાવીને પણ ઘણા બધા રૂપિયા કમાઈ શકીએ છીએ. તો શોર્ટ વિડીયોમાં કશું નથી કરવાનું હોવાતું એમાં ખાલી ત્રીસ થી. પાંત્રીસ સેકન્ડના વિડીયો બનાવે છે અને તેઓ ઘણા બધા રૂપિયા કમાઈ રહ્યા છે તો આપણે ખાલી એક મિનિટ ના પણ વિડીયો બનાવી તેના પણ આપણને ઘણા બધા પૈસા મળી શકે છે આપણે જાણીએ છીએ કે ઇંસ્ટાગ્રામ માં યુટ્યુબ જેવો ઇન્કમ સોર્સ તો નથી ઉઊભો થતો પરંતુ જો આપણા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ રીચ થશે તો આપણે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ ને યુટ્યુબની ફેમિલી પર ધકેલી દેશું અને જેથી કરીને આપણે યુટ્યુબ પરથી પણ ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ તો તમારું શું માનવું છે આ બાબત
તમારી વાત સાચી છે તો તમે કવી રીતે યુટ્યુબ નુ અને ઇન્સ્ટાગ્રામનો વધારે પડતો ક્રેસ છે હમણા જેમ લોકો વધારે પતા યુઝ કરવા માંડયા છે. અને લોકોમાં એટલો બધો ક્રેઝ વધી છે કે તે લોકો આ આવક ન જનરેટ પણ કરી રહ્યા છે અને પોતાનું લાઈફ ન શું ચાલી રહ્યું એ પણ બતાવી રહ્યા છે. અને હમણાં ના લોકો એવા છે કે ખજૂરભાઈ તમે જોઈ લો એ પોતાનું યુટ્યુબ જોડે અને ઇન્સ્ટાગ્રામ જોડે પ પોતાનું પ્રદર્શન તો બતાવી દે છે પણ હવે ઘણા સારા કામ એવા પણ કરી રહ્યા છે કે જે યુટ્યુબ ના માધ્યમ થી પૈસા આવે છે પણ એ ગરીબ લોકોને માટે ઘર બનાવે છે એમાં જે ગરીબ વર્ગ ના એકદમ મીડિયમ વર્ગ ના હોય એ લોકોના માટે ઘણું એવું પ્રોવાઈડ પણ કરી રહ્યા છે એમને પોતાનું ના થતો રહેે એમાં ઘર પણ બનાવી રહ્યા છે. અને તે પોતાનો પોતે એમનો ખર્ચો પોતાનો ઉઠાવી રહ્યા છે જેમ કે તમે એવા લોકો છે જે દાદી છે એકદમ ઘરના એકદમ તદ્દન વીક છે જેમના હસબેન્ડ નથી અને જેમના પો છોકરાઓ છે અને દાદીઓ જે કરતી હોય તે લોકોને માટે એક ઘર પણ બનાવી રહ્યો છે. તો મેં તો એવું કેમ છે આ યુટુબ ના અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી એવા ઘણા ખજૂરભાઈ છે જેમ કે એવા ઘણા સારા યુટ્યુબરો ઇન્સ્ટાગ્રામમાં કે સારું કામ કર્યા છે. મે તો એવું જ માનું છું કે એવા લોકોને મે તો પ્રોત્સાહિત પણ કરું છું. આપને એવા લોકોને મેં તો સારી એવી પ્રેરણા એ લોકોને જોઈને પણ આપુને પણ પ્રેરણા આવે છે કે આપણે પણ એવું કરવું જોઈએ જેથી કરીને આપણે પણ ગરીબ લોકોનું કા તો કા ગરીબ લોકો નુ પ્રોસાહિતમાં આપણે દાન આપી શકી છે તમારું શું કેવું બાબત માં. તમાર બાજુ એવું કોઈ છે તમાર બાજુ દાન કરતું એવું.
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ આવા જે લોકો હોય છે તેમને અને તેઓ ના વિડીયો ઘણાથી ઘણા શેર કરીએ જેથી કરીને તેઓ પોતાનો ઇન્કમ સોર્સ કમાઈ શકે. અને જેથી કરીને તેઓ ઘણા લોકો ની મદદ કરી શકે છે અત્યારે તમે જોવા જાવ. તો ઘણા બધા યુટ્યુબરો છે જે ઘણા દ્વારા યુટ્યુબ દ્વારા ઘણા લોકોની મદદ કરે છે અત્યારે તમે જોવા જાવ તો એક આયુષ બ્લોક્સ કરી હતો જે અ પોતાના અ કેલ્ક્યુલેટરમાં જે. દુકાનદારો હોય છે જે નાના દુકાનદારો હોય છે તેમને એક આંકડો પસંદ કરવા કહે. જે દસ થી હજાર ની વચ્ચે અને તેઓ જે આંકડો પસંદ કરે તેના પાસેથી એટલી સામગ્રીઓ ખરીદીને જો તેઓએ દસ તો તેઓ હજારનો આંકડો પસંદ કર્યો હતો તેઓ વડાપા વડાની પાસેથી હજાર વડાપા લઈને એ નાના દુકાનદાર ની પણ મદદ કરે છે અને પછી એ વળાપાવ લઈને જે લોકોને ખાવાનું નથી મળતું અથવા જેઓ ખુબ ગરીબ છે તેઓને પાસે લઈ જાયને તેઓને દાન કરે છે જેથી કરીને જે લોકોને અન્ન નથી મળતું તેઓને અન્ન પણ મળી રહ જેમને રોજગારી નથી મળતી. તેઓને રોજગારી પણ મળી રહે. આવા દુકાનદારોને પણ ખુબ લાભ એક રીતે સારો લાભ થાય છે અને જે લોકો ગરીબો છે તેમને પણ ઘણો લાભ થાય છે, તો આજ આવા આવા લોકો જે છે તેઓને આપણે વધુ થી વધુ પ્રોત્સાહન કરીએ અને તેઓને જોઈને આપણે પણ શીખીએ અને જેથી કરીને તેઓને વધુથી વધુ લાઈક મળે અને તેઓ વધુથી વધુ પૈસા કમાઈ શકે તો જેથી કરીને જે લોકો વધુ થી વધુ ગરીબ લોકોની મદદ કરી શકે. અત્યારે તમે જોવા જાવ તો જે યુટ્યુબરો છે તે ગરીબોને જે દાન કરે છે તે ખુબજ સારું છે. અત્યારના ઇન્ફ્લુઅન્સરો જે આવું બધું કરી રહ્યા છે, તે ખુબજ સારું છે અને અત્યારે તમે જોવા જાવ તો સોશિયલ મીડિયાનો એટલો ઘણો પાવર છે કે જે રેસ્ટોરન્ટો નથી ચાલતા તે પણ અત્યારે તે ખાલી ઇન્ફ્લુએન્ઝા લોકોના લીધે ચાલતા થઈ ગયા છે અત્યારે તમે જોઓ તો બાબા કા ધાબા કરી ને એક દિલ્હીમાં હતું જેને કોઈ ઓળખતું પણ ન હતું જે અત્યારે એ ને ની સોશિયલ મીડિયા પર આવીને એટલો બધો ફેમસ થઈ ગયો છે કે તેના દ્વારા તે અત્યારે ઘણી એવી ઈન્કમ કરી રહ્યું છે તો તે ખુબ જ સારું છે તો એવું તમે કોઈ ધ્યાનમાં ઉદાહરણ છે તમારા?
તમારી વાત સાચી છે મે તો એવા ઘણા યુટ્યુબરો જોયા છે કે મેં મારી લાઈફમાં મેં તો અહ રીલસ સ્કોર કરું છું અને મેં રીલસ જોઉ છું અને મેં એવા યુટ્યુબરોને મારે ઇન્સ્ટાગ્રામ પર આવતા જ હોય છે મેં તો એવું માનું છું કે એ લોકો જે કામ કરી રહ્યા છે એ સારું કરી રહ્યા છે. એમાં મહેનત પણ વધારે કરવા પડતી છે. પણ લોકો મહેનત કરીને જે પૈસા કમાય છે એ પચાસ ટકા તો આ એના પર જ રાખી છે અને પચાસ ટકા ગરીબ માં મને દાન કરી છે આપણે બો માં તે બો મહત્વપૂર્ણ કેવાય છે એવા લોકો હમણે ના હમણાંની જનરેશન માં તો પૈસા દાન કરવું એ બહુ મોટી વાત છે જેમ કે પૈસા કોઈ દાન નથ કરતું અને યુટ્યુબરો છે એવા લોકોને મેં તો એવું જ માનું છું કે એ લોકો ડાન્સ જે કરતા છે એ તો આપના માટે પણ ગર્વ છે ને સરકાર લોકો એ પણ વિચારવું જોઈએ કે લોકો દાન કરતા છે પણ સરકાર લોકો નથી કરતા પણ એવા ઇન્ફોર્મેશન જેવા કે યે ટુબરો છે એમાં વધારે પડતા દાન કરે છે. મેં તો બહુ માનું છું હુંને મેં તો એ લોક ને જોઈને પ્રેસાહિત પ્રોત્સાહિત પણ થઉું છું અને મેં તો એવા લોકો માટે બહુ પ્રોત્સાહિત કરું છું અને મેં તો બે મારા જે લાઈક ને જે કરવો શેર કરવો પડે મેં કરતો જ છું અને એ એવા લોકો ને તો ખાસ કરવો જોઈએ જેથી કરીને આપડા ગરીબ લોકોને માટે જે દાન થ તો એ થાત થાતો અટ તો કોનું જે અને જે હમણાં એ યુટ્યુબ ના માધ્યમથી જે પૈસા ને એવું આવે એને તેમાંથી લોકો જેમ કે ગરીબ લોકો માટે ભંડારો પણ રાખે છે એ સારું કેવાય છે જેથી કરીને જે ગરીબ માણસો ભૂખ્યા હોય તે લોકો મા તો જે ભંડારો કરે એ માટે બો ખુબ મહત્વની વાત છે અને એ લોકો એવી છે જેમ કે શિયાળો આવે છે ત્યારે એનુ ધાબળા વેચે રહેેવા માટે જો પ્રોત્સાહિત કીટો પૂરી કરે છે એ માધ્યમથી આપડે ઘણું શીખવાનું મળે છે અને જે આપણને યુટ્યુબ ના દ્વારા આપણને એવું પણ જોવા મળે છે કે જે વસ્તુ તું ના જોવા મળ્યો એ પણ જોવા મળે છે જેથી કરીને આપણે એવું ઉપર ધ્યાન રાખ તમારે શું કેવું આ બાબત માં
તમારી વાત એકદમ સાચી છે અત્યારે યુટ્યુબ ટ્રાવેલ્ અત્યારે પણ જોવા જઈએ તો ઘણા એવા બધા પછી જે મફતમાં જે છોકરાઓ ભણી નથી શકતા તેમને યુટ્યુબ દ્વારા ભણવામાં આવે છે. તેઓ યુટ્યુબ પર વિડીયો નાખે છે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે, એમણે ટ્યુશન ન જવું પડે એમને તેમની ટ્યુશન ફી બચી જાય. અને તે એવું કરીને તેઓ સમાજને ઘણું બધું આગળ વધારી રહ્યા છે, અત્યારે તમને ખાન સર ની વાત કરું. તો તેઓ અત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓને એવા રિયલ લાઈફ એક્ઝામ્પલો દ્વારા સમજાવી રહ્યા છે તેઓને ફિઝિક્સ અને કેમિસ્ટ એકદમ સરળ રીતે સમજમાં પડી જાય અને તેઓએ ગોખવું ન પડે તો તે અત્યારે ખુબ જ સારું કામ કરી રહ્યા છે તેઓ. તેવા જ ઘણા બધા એવા સરો છે જે આવું શીખાવી રહ્યા છે અને જે બાળકો તેમના પરથી શીખી રહ્યા છે અને પ્રેરિત થઈ રહ્યા છે. તેઓ ખૂબ આગળ વધી રહ્યા છે અત્યારે તમે જોવા જાવ તો ખાન સરના વિડીયો જોઈને એક છોકરાએ પોતાનું યુપીએસસી ક્લિયર કરી નાખ્યું જેથી કરીને તેણે યુપીએસસીના જે ક્લાસો હોય છે જે ખુબ જ મોંઘા હોય છે. તમે જાણો જ છો તેની ફી દોઢ થી બે લાખ રૂપિયા હોય છે. તો તે તે ખાનસરના વિડીયો જોઈને તેને રિયલ લાઈફ એક્ઝામ્પલ મળ્યા અને તે શાંતિથી સમજી શક્યો અને તે પોતાની રીતે તેના લીધે ભણી શક્યો તો તે ખુબ જ સારું છે. તો અત્યારે હું એવું જ કેહેવા માંગુ છું. કે જે શિક્ષકો જેમની પાસે ટાઈમ હોય છે અને તેમના પાસે જો સારું આવડત હોય. તો તેઓ જો આવા વિડીયો બનાવશે તો તેમની પણ ઇન્કમ આ એકસ્ટ્રા ઇન્કમ થશે. અને તેઓ શાંતિથી સમજાવશે તો વિદ્યાર્થીઓને પણ સમજ પડશે અને વિદ્યાર્થીઓ પણ સારું એવું સમજીને આગળ પોતાની લાઈફમાં વધી શકશે તો હું તો એવું જ કહેવા માંગુ છું કે આવું બધુંથી ઘણા બધા લોકો પ્રેરિત થાય છે અને આવું કરવું જ જોઈએ જેથી કરીને સારું થય તમારું શું માનવું છે આ બાબત? ને
હહ સાચી વાત ના મેં તો તો યુટ્યુબ પર હું, વિડીયો જોઉં છું. એ તો વારું પાતું પણ હું મેં નથી કરતો સરકારી નોકરી નેે પેલું. હહ તૈયારી પણ બટ એમના ખાન સરને જોઈને તો મને તો એવું પ્રેરણા થાય છે કે કાન જે ખાનસર જે કરી રહ્યા છે જે હોસ્પિટલો પણ હા એમના સીટીસ્કેન છે એવા ઘણા અ જેમ કે જાણો છો કે તમે હમણાંનો જે લોકો હમણે ઘણા પીડિત હોય છે તે લોકો માટે સસ્તો અને સારો એ ખાનસરે યુટ્યુબ દ્વારા આપણને જે ઇન્કમ જનરે બનાવ્યું છે અને તમે કે ત્યા ત્યાં યુપીએસસી છે. તે ક્રેક કરવાની બહુ મુશ્કેલી પડે છે અને હવ લોકો જે બાળકો માટે ફીસ વધારે હોય છે તે જનરેટ તે જનરેટ નથી કરી શકતા અને તેમ ખાન સરના જે ક્લાસ ચાલતા હોય તેમાં ઓછામાં ઓછી ફી હોય છે. જેમ કે બો બે હજાર થી ત્રણ હજારનું જ હોય છે. અને એમ જોવા જઈએ તો વધારો પડતાં જે બારથી લે પેકેજ એ એમાંથી આપણે જે કરતા હોય તેમાં લાખ દોઢ લાખ રૂપિયાનો અ ફીસ હોય છે તે તેમ છતાં તા ખાન સરે એટલું સરળ રીતના સમજાવે અને તે આપણને સમજ જે અને યુટ્યુબમાં એવા જે આપણે જે એમનું ક્લાસ ચાલતા હોય એ ફ્રીમાં આપોને અ ડેટા દ્વારા આપણને જોવા મળે છે. અને તેને જોઈને આપણે પ્રોત્સાહિત થાય છે, અને આપણે જે દિમાગમાં ના ગુસતો હોય એ પણ સર